હલો, હલો અવાજ આવે છે
હા આવે છે, બરાબર
હા, હા, બોલ
હા આપડે પેલું ફરવા જવાનું હતુ, તે શું કર્યું પછી મને કીધું નહી કસું
ફરવાર જવાનું, ક્યાં જવાનું હતું?
હા, તમે લોકોએ નક્કી નહોતુ કર્યું
એના લોકો એ અ, હા, દ્વારકા કે, ઉજ્જૈન બાજુ જવાનું હતું
મને કાકા કેતા હતા કે તમે લોકો એ નક્કી કર્યું છે જવાના છો, તો એટલે મેં પૂછ્યું
તા બેકગ્રાઉન્ડ માંથી બહુ અવાજ આવે છે, પાછળ
હમ, તો નહી થાય
એક ચાલશે હવે એક
અહિયાં જ છે થોડા પરેશાન એટલે
હા, વાંધો નહી એક થઈ જશે આવી રીતે
હો વાંધો નહી તો, હો, હો, તો, જવાનું કઈ આપણે
જવાનું તો હવે દ્વારકા ન નક્કી કર્યું છે, એટલે નક્કી થાય છે પણ એની હોટલ ને ત્યાં કયા કયા મંદિરને એવું ફરવાનું છે, કઈ કઈ જગ્યા ફરવાની છે એ બધું ડિસઇડ થાય પછી કેવાય ને અને પર્સન બી ડિસાઇડ નઈ આવજ કે કેટલા માણસો એ જવાનું છે, તો બસ કે કાર ગમે તે બુક કરાવતા ખબર પડે
જવાના કેટલા જણા પણ તો ખબર પડે ને
આશરે પંદર કે સોળ જેવા છે
હમ, કોણ મતલબ ફ્રેન્ડસ છો કે બધા મિક્સ બધા
ના ફ્રેન્ડ બી ખરા અને ફ્રેન્ડ ના ફેમિલી મેમ્બર બી, જેને આવવો હોય એને મોટા, નાના, મમ્મી પપ્પા, ગમે તે વ્યક્તિ આવે એ એટલે ત તારે તારા ફેમિલીમાંથી જેને બી એડ કરવા હોય તે પૂછી લે હજુ સીટ પા સાત અવેલેબલ છે
પાંચ, સાત, વાંધો ને તો હું કઈશ ઘરે પણ, જવાનું ક્યાંક છે એ તો નક્કી કરીને તો ખબર પડે ને મને
હા, જવાનું તો બસ ત્યાં જ છે, દ્વારકા જવાનું છે અને ત્યાંથી સોમનાથ બાજુ, જો ટાઈમ મળ શે ને તો પછી ત્યાંથી જઈ આવાશે એમ
કેટલા દિવસ
હમ, દિવસ તો હવે જેટલા લાગશે એટલા ત્રણ, ચાર, ઉપર ખરું
ત્રણ, ચાર, ઉપર આશરે આમ કો ડેટ ને એવુ કઈ કર તો ખબર પડે ને મને
ડેટ તો હવે પંદર મે થી વીસ કા તો બાવીસ ડેટ ની વચ્ચે જ બધું છે
તો વધારે ગરમી માં નઈ જવાનું થાય પછી, ગરમી
તો પણ એ ટાઈમે બધાને ફ્રી મળશે ને કેમ કે વેકેશન બધાના ચાલતા હશે અને એ રીતે એપ્રિલમાં તો બધાની એક્ઝામ ને ચાલતું હશે ને એટલા માટે
હમણાં તો અત્યારે પતિ કો ન
હા, અને દ્વારકા બાજુ તો દ દરિયો ને એવુંજ છે, ને એટલે ટાઈમ તો વાંધો નહી આવે એટલો ખાસ
આપણા અ હલો
હાલો
હા, તો મતલબ હા હમ્મ વાત કરું ઘરે, પણ અને શું કર્યું હોટલ બુકિંગ ને બધું તો કર્યું
હોટલ તો જો ને, એક સેકન્ડ ચાલુ રાખ, હું તમને ઇન્ફોર્મેશન કહીજ દઉં, એ કે જે હોટલ વ વગેરા જોયું છે
હા, પણ તારે નક્કી છે ને કે તારે ફેમિલીને એ આવશે, કેટલા જણાવવાના છે એવું કશું નક્કી કર્યું
એવું કશું નક્કી નહી, અત્યારે તું મારું એક એકલાનું કાઉન્ટ કરીને મને કે ખાલી, તો ખબર પડે
હા, હા, જો હું એ બાજુ તો ઘણી બધી એ છે હોટલ, પછી ગોવર્ધન ગ્રીન રેસ રિસોર્ટ દ્વારકા છે એ નામની છે, ગોવર્ધન ગ્રીન રિસોર્ટ કરીને છે, પછી એક દ્વારકાધીશ લોર્ડ્સ ઇકો છે
હમ્મ
પછી દ્વારિકા હોટલ કરીને છે, હોટેલ બરસાના, હોટલ કચ્છી પ્લેસ, પછી હોટલ હેવન, એવી બધી ખાસી બધી હોટલ છે એમાંથી જે
આ લાસ્ટ ટાઈમ આ તે પેલું બ સના કરીને કીધું ને તો લાસ્ટ ટાઈમ મારે એક શું કેવાય ફ્રેન્ડસ ને બે, ચાર, જણા ગયેલા ને લોકો તે એ લોકો ત્યાં એમણે ત્યાં સ્ટે કરેલો, એમને આમ સસ્તું પડેલું
અચ્છા, એમાં પ્રાઇસ છે ને પર નાઈટ ત્રણ હજાર છસો જેટલી છે, ત્રણ હજાર સાતસો જેટલી
હા, અને કઈ એમાં એવું હતું કે એ લોકો સવાર નો બ્રેકફાસ્ટ કેવું કઈ, એ લોકો તરફથી હોય છે
અહા
હા, અને આપડે કઈ લોંગ સ્ટે નું હોય ને મતલબ શું કેહેવાય વધારે પર્સન, વધારે હોય અને પછી લોંગ સ્ટે નું હોય ને મતલબ ચાર, પાંચ, દિવસ હોય ને, તો એમાં પણ એ લોકો કઈ ટ્વેન્ટી ફાવ પર્સેન્ટેજ જેવું ડિસ્કાઉન્ટ કેવું કઈ આપે છે
હા, બરોબર છે હા, એટલે
તો મતલબ એ છે ને મતલબ ત્યાં રેવાનો પણ ખર્ચો પણ આપડે પછી ત્યાં રેવાનુંને જમવાનું ત્યાં હોવું જોઈએ આપડું તો જ પછી આપડે રેવાનું ત્યાં રીએ અને ખાલી જમવાનું અલગ કરીએના પછી એવું ના ચાલે
હા, સાચી વાત છે
મતલબ બધું ત્યાં જ, આપણા ત્યાં જ રાખવું. બરાબડે
હા! જમવાનું ને બધું ત્યાં જ હોવું જોઈએ.
હમ!
આ દ્વારી કા વાળી છે એ ઈ અઅ સારા રિવ્યુ છે. એના એનો સ્ટાફ સારો છે. ત્યાંનું બી જમવાનું ને, બધું ત્યાં હોય. છે કે એ લોકો ડિનર ને બ્રેકફાસ્ટ લંચ બધુ એમના તરફથી પ્રોવાઈડ કરે છે. એટલે એક સ સારી છે. અને રૂમ્સ બી એના ફોટોસ માં સારા દેખાય છે.
હમ.
એટલે એ એક સારી હોટલ છે. ત્યાની. પછી તો, બીજી બે, ત્રણ સર્ચ કરીને જોઈશ. તો. કેએ શું કઈ સારી પડશે એમ? કેમ કે બધાને પ્રાઇઝ પોસાઈ રેવી જો જોઈએ ને હોટલની. ફરવા--. કઈ કઈ જગ્યા એ જવાનું છે એમ.?
હમ હમ.
અ એ છે ને એનું લિસ્ટ એક વખત જોવું પડશે કે એ હમ. બેસ્ટ દ્વારકા જ્યોતિર્લિંગ છે. એ બાજુ.
હમ.
પા બાર જ્યોતિર્લિંગ છે. શિવરાજપુરા બીચ છે. પછી. ગોપી તળાવ, રુકમણી દેવી ટેમ્પ રુકમણી દેવી નું મંદિર છે. પછી ભડ કેશ્વર મહાદેવ નું બી ટેમ્પલ છે.
હા એના વિશે મેં સાંભળેલું છે હોવે.
હા, હા, પછી છે નેમ ઓખા બીચ છે ને ઓખા બીચ અને ગોમ તી ઘાટ આટલી પાંચ એક પ્લેસ કરીશું અને ટ્રાન્સપોર્ટેશન માટે તો ઓટો રિક અને કાર અવેલેબલ હશે ત્યાં જે આપણને લેવા મુૂકવાની તા
પણ આપડે ત્યાં પ્રાાઈવેટ કાર આપણા માટે કરાવ દઈએ મતલબ પણ આપડે પર્સન વધારે છે તો
પર્સન વધારે છે એટલે હા
પણ આપણે જોડે મતલબ જવાનું હોય તો આપણે ટ્રેનમાં જવાનું હશે ને ટ્રેનની ટિકિટ બુક કરવાની
અ હા, તો ટ્રેન કોઈક બે, ત્રણ
આપડે એવું કરીએ તો મતલબ બધા એગ્રી થાય તો કે એક પેલી વાન મિની વાન જેવું કરાવી દઈએ
હા, હા, એવું મિની વાન કરાવાય કા તો પ પછી એના ત્રણ કાર અવેલેબલ હોય ને કોઈ ફેમિલી મેમ્બર ના ઘરે તો પછી એના જે પેટ્રોલ કે ડીઝલ ના પૈસા થતા હોય એ પંદર જણા માં ડિવાઈડ કરી ના કાર લઈ લેવાય
પણ એના કરતા જ ને મિની બસ આગળ પડે કેમ કે જો આપડે પ્રાાઈવેટ કાર લઈને જઈએે ને તો મતલબ બધાનો સામાન ને એ બધું બધું છે ને અલગ અલગ ના થાય પછી બધાના બેગ અલગ અલગ હોય બધા ન સામાન મિક્સ ના થાય એટલે. કેમ કે અડધા ફેમિલી વાળા હોય અડધા કોઈ મહારાજ ફેમલીમાં ના આવે તો મતલબ મારા જેવું કોઈ હોય ને તો બધા ના સામાન પછી અલગ અલગ થાય એટલે એના કરતા વાન માં પછી જગ્યા વધારે હોય તો મતલબ એ પ્રમાણે હું એવું સજેસ્ટ કરતોતો એમ.
હા હા એ બી થાય અને પછી ભાનના બી પૈસા જોવાય. કે વનમાં કેટલા પૈસા લે છે લોકો
આમ પેટ્રોલ કરતા થોડું સસ્તું સસ્તું પડે પણ અરે ટ્રેન પેટ્રોલ કરતા સસ્તું પડે પણ પછી આ રીતે થોડું તકલીફ થાય ત્યાં જઈને પછી આપડે ટ્રાન્સપોર્ટેશન નો ખર્ચો ત્યાં થાય ને ત્યાં ફરવાનો આમ કામ ગમે તે એક જગ્યાએ કંપની ટ કરવું પડેને આપે બધું
હા એક વખત ટ્રેનની બુકિંગના બી પૈસા જોઈ લેવાય કે બધાના થઈને કેટલા થાય છે અને બધાના ભાગે કેટલા આવે છે. પર પસન આમ બે દિવસ પહેલા જ મેમે ટોટલ કર્યું હતું તો પર પર્સન પાંચ એક હજાર નો ખર્ચો તો આવે જ છે ભરવાનો. ત્યાં ત્રણ ચાર દિવસ માટે તનો ટોટલી બધો ખર્ચો વિથાઉટ તમે જે ત્યાં કઈક વસ્તુ લો છો કે કઈક ખાવ છો પર્સનલ એ અલગ પણ જમ વાનું કે પછી ફરવા ફરવાનું અને બુક ટિકિટ બુકિંગનું ને એ બધા થઈને ચાર પાંચ હજાર પર પર્સન થતા હતા એટલે એ રીતે બધું નક્કી કરવાનું છે.
તો વાંધો નહી હળો ને આમ તો મારે ઘરે થી આમ તો નક્કી જ છે પણ આ મારા ઘર ફેમિલી વાળા કે ને એ પ્રમાણે મારે કરવું પડશે કેમ કે નેક્સ્ટ મંથ છે ને એક ફંક્શન આવવા છે એટલે તો મેં તમને વેલા કીધું કે મેં કીધું હા લાસ્ટ મંથમાં આપડે ગરમીમાં વધારે જઈશું ને પછી અ ત્યા તો મતલબ થોડું વેલા થાય તો બધાના
હા ટ્રાય કરીએ છે કે મે ના ફસ્ટ વીકમાં થઈ જાય એક થી સાત ડેટ ની વચ્ચે
એપ્રિલ મે માં જતા રહીએ તો વાંધો નહી પોસિબલ હોય તો પછી સારું સારું હ હ જેવું
હા સારું સારું વાંધો નહી.